હા કેમ છો મજામા
એકદમ મજામાં તમે
હા હા એકદમ મજામાંતો શું છે ટોપિક આપણો.
આપડો ટોપિક છે, આપણો ગુજરાતી ભોજ ખોરાક તો આપડે ગુજરાતી ખોરાક વિશે તમે પેલા જણો.
હ. એ હ છું કે આપણું જે ગુજરાતી ખોરાક જે છે.
આ હમ્મ
હું જણાવું તમે
હા બોલોને હું જો સાંભળું છું બોલો.
હ હા તો આપણો ગુજરાતી ખોરાક જે છે. એ એમાં શું કેવા કે બ બધા અલગ અલગ પ્રકાર ન ગુજરાતી ખોરાક છે એટલે આ ટાઈપનોો એટલો શું કેહેવાય કે અ અલગ અલગ ટાઈપનોો ખોરાક બીજું એક મતલમાં રાજસ્થાની છે તો એમાં ખાલી તમે જોુવઓ કે. ખાલી શું હોય કે દાળબાટી હોય ને એવું ખાલી બે ત્રણ પ્રકારની વાનગીની સ્પેશિયલ હોય.
હ.
અને આપડે ગુજરાતી ખોરાક માં તો કેવું છે, કે. કેટલી બધી એવી અ ફેમસ વાનગીઓ હોય છે જે અલગ અલગ પ્રકારની મતલબમાં જે ખોરાક ની દ્રષ્ટિએ આપણેે જોઈએ તો અહ બહુ બધા પ્રકારના આ ગુજરાતી ખોરાક આપણને જોવા મળે છે જેમ કે આપણે વાત કરીએ તો આ એક બે ઉદાહરણ છે, તો દાળ ભાત છે. પછી ફરસાણ ની દ્રષ્ટિએ જોઈએ તો પણ બહુ બધા ગુજરાતી. ફરસાણ અવેલેબલ છે, પછી ક અહ હું કહેવાય એકદમ દેશી આપ આપડે જોઈએ તો ઓળો અને રોટલો છે. આવા પ્રકારનો ખોરાક પણ આપણે ગુજરાતીમાં અવેલેબલ છે. તો તમારું શું કેવું છે?
હા. તો એમાં ગુજરાતી ખોરાક જે છે ને એ આપડો મુખ્ય ખોરાક છે. સૌથી પેલા તો. અને બપોરના આપણે બપોરના સમયે શાક, રોટલી, દાળ-ભાત છાશ, સંભારા, પાપડ એ બધા આમાં આપડે લઈએે છે ખોરાકમાં બપોર ના સમયે. પછી સાંજ ના સમયે સાંજ ના સમયે આપણે જે ખોરાક આપડે જ ભોજન કરીએ એને વાળું કહેવાય. પેલાના લોકો એને સાંજ ના સમયે જે જમતા ને એને વાળું કહેતા. તો વાળુમાં શું હોય કે મેઈન તો રોટલા હોય. અને છાશ હોય. દૂધ હોય, દૂધ નો દૂધ પણ હોય, પણ અત્યાર આપણેે લોકો નથી લેતા. તો ખરેખર રાતના છાશ ન પીવી જોઈએ. આરો અહ સંસ્કૃતમાં એવું સંસ્કૃતમાં એવું કહેવામાં આયવું છે કે રાત્રે ભોજનમાં જો છાશ લેવામાં આવે ને તો ઈ અહ રાત્રે ભોજનને પચાવી ન શકે બહું છાસ છે ને બોપોના સમય લેવાથી શું કે સારું રે પાચન તંત્ર નહી સારું રે અને ખોરાક પચવાવામાં એ ખુબ જ મદદરૂપ બને છે છાસ લ અ પરંતુ રાતના ખોરાક માં સુુંકામ નથી લેવાતી. કારણ કે એમાંથી શું છે કે એમાંથી પેલું ખટાાસ વાળું હોય ને. એના કારણે પાચનમાં પાચન ક્રિયામાં બહ મન પડી જાય. છાસ નહી હિસાબે એટલા માટે દૂધ લેવાનું કહેવામાં આવ્યું છે. પછી આપણે મેઈન તો શું છે કે આપણે ગુજરાતી ખોરાકમાં અ અલગ અલગ અ ઋતુમાં અલગ અલગ શાકભાજી આવતી હોય છે. જેમ કે શિયાળામાં આપડે છે કે. રીંગણા આવે છે જે આપડણે ઓળો બનાવીએ છીએ ઓળોને રોટલા. તો ઈ મેન આપડે હોય છે, શિયાળાના સમયે શિયાળાના. સમય ઓળો રોટલા ખવાની બહ મજા આવે. લીલી ડુંગળી હોય અને એ અમે ઘણી વાર પ્રોગ્રામ કરતા હોય વાળ અમે લોકો કો જતા હોય ને. ત્યારે ઓડો રોટલા પછી મસ્ત આપડે સ્વામિનારાયણ ખીચેલી બનાવીએ મસાલા વાળી. કાઠિયા વાળી કઢી બનાવીએ એકદમ બહુ મજા આવે ખાવાની. એટલે આમ શું છે કે આપડે ગુજરાતી ખોરાક છે ને એને જેવ કોઈ એ કઈ ખોરાક એને પોંચી જ ન શકે પેલા પેલા તો. પંજાબી લઈ લ્યો ચાઇનીઝ લઈ લ્યો મેક્સિકન લઈ લિ્યો. કોઈ બી ખોરાકની સામે ગુજરાતી ખોરાકની સામે કોઈ આવી ન શકે કારણ કે. બીજા તમે અત્યારે જોવા જાવ કે સાંજ ના સમયે માણસો અત્યારે પંજાબ ચાઇનીઝ ને એ બધો ખોરાક લેતા હોય છે બરોબર હલો, હા તો ઈશાન ના સમય જી ચાઇનીઝ ને પંજાબીની બધા ખોરાક લે છે ને માણસો એનાથી એનાથી એવું થાય કે આપડે પાચન તંત્રમાં બહુ મોટો એમાં. પ્રોબ્લેમ થાય છે સાંજ ના સમય લેવાથી. કારણ કે એ બધી જે વસ્તુ છે ને પંજાબી માં જે નાન ને એવું બધું હોય છે. એ મંદા થી બનેલી હોય છે મંદા માંથી બનેલી હોય છે. એટલે પચવામાં બહુ હાર્ડ પડે મેંદાની વસ્તુ હોય ની.
હા તમે જે તમે જે બધી વાત કરી એકદમ બરોબર છે.
પંજાબી પંજાબી જે શાક હોય છે એમાં પનીર નો ઉપયોગ થાય છે બરોબર. તે પનીર નો ઉપયોગ થાય છે તે એ પનીર ને પચાવવામાં પણ ખુબ જ મુશ્કેલી થાય. પાચન તંત્ર ને અને પછી તમે ચાઈનીઝ લઈ. ચાઇનીઝ માં બધા તા લોકો નૂડલ્સ ને પછી. મંચુરિયન એવું બધું. ખાય છે લોકો તો ઈ બધું હાર્ડ પડે પાચન તંત્રમાં અને સવારે અ સવારે સરખું આપડે જે સવારે આપણે નિત્યક્રિયા કર. હોય ને મો માર્ગે જે આપડે નીકળવું હોઈ એ બરોબર નીકળે નહીં. અને બો મુશ્કેલીઓ થાયને આપડે ઓલું બધા ન કતા હોય રાતના સમયે ગેસ. થઈ જાય ને એવું બધું થાય તો એ બહુ બધી તકલીફ એના તકલીફ. એના હિસાબે તકલીફો પડતી હોય છે લોકોને. અને પાઈ બીજો આપડે ખોરાક માં હું તમને કોણ છું અમારે અઠવાડિયે છે ને દર અઠવાડિે એક વાર આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ અમે લોકો.
હા હવે હું વાત કરું તમે સાંભળો. હ હા તો જે અ તમે જે કીધું એ બધું બરોબર છે કે જે. ગુજરાતી ખોરાક છે જે. તે આપણો મુખ્ય ખોરાક છે અને બીજું કે તમે જે આ વાત કરી કે આપડે સંસ્કૃતમાં અને આયુર્વેદમાં જે લખેલું છે કે. આપણે જે સાંજ નો સમય છે એમાં સા સાજની જગ્યાએ દૂધ. ખાવું જોઈએ. તો એ એવું મેં પણ વાંચેલું છે અને એના રીઝન્સ પણ મેં વાંચ્યા હતા. તો એમાં એવું બધું લખેલું હતું કે. અ રાત્રિ ના સમયે કોઈ પણ પ્રકારનો જો ખાટો ખોરાક વધારે માત્રામાં ખા ખવાઈ જાય તો‌. જેનાથી શું થાય કે આપડે જયારે રાતે સુૂતા હોય ત્યારે કઈક નાની આજકી કે એવું કઈક આવવાની શક્યતા રે એમ. તો એ રિકસ ના રે ના રે એના માટે આયુર્વેદિક માં એવું કીધું છે કે. અ મતલબમાં અ રાત્રિ ના સમયે આવો ખાટો ખટાશ વાળો ખોરાક અને આથા વાળી વસ્તુઓ અને એવું બધું ઓછું. ખાવું જોઈએ એમ અને જો એનું એ તમે પછા બપોરે ખાવ. તો ફાયદો થાય. પરંતુ રાતે આ ખોરાકમાં એડ ના કરવું જોઈએ. અને મેં ક્યાંક તો એવું પણ વાંચેલું હતું કે અ મતલબ માં આયુર્વેદિક માતે બુક માતે આ હું વાંચતો હોય ને તો ક્યારેક આડું આવી જાય તો એમાં એવું પણ લખેલું હતું કે, આપણે સૂર્યાસ્ત પેલા જમી લેવું જોઈએ અને જે આપણે આ હિસ્ટ્રીમાં જે કલ્ચરમાં જે આપણા પૂર્વજો જે છે એ પણ સૂર્ય સૂર્ય સૂર્યાસ્ત પેલા જ તે જમી લેતા હતા પરંતુ જ્યાર પછી જ આ સોળસો ઈસવીસન સોળસો આજુબાજુ જે આ અંગ્રેજો આપ આપડા દેશમાં આવ્યા, એના પછીથી જે આપડે અત્યારે આજે લેટ આપડે વાળું કરવાની સિસ ટમ જે છે આઠ વાગે અને નવ વાગે. અને એ જે અંગ્રેજો ના સમયથી જ છે એમ, બાકી પેલા તો આપડે ઈન્ડિયામાં જે સૂર્ય સૂર્યાસ્ત થાય એના પહેલા જ તે જમવાની સિસ્ટમ હતી સાંજે એમ.
અને અત્યારે અત્યારે જે જૈન લોકો અત્યારના સમયમાં જૈન લોકો છે ને એ હાલની તકે અત્યારે સૂર્ય સૂર્યાસ્ત છ વાગે પછી થાય ને. ઈ પેલા અત્યારે લોકો જમી લેતા હોય છે ને ઈ લોકો એને ચોવીયાર કહે છે. ચોવીયારમાં શું હોય કે, એ લોકો સૂર્યનો ઓ અસ્ત થાય ને, ઈ પેલા સાજના પાંચ સાડા પાંચ એ લોકો જમી લે છે હાલના સમયેથી. મે જોયેલું છે હાલના સમયે બી જૈન લોકો હોય ને. એ લોકો ચોવીયાર કરે છે અને ઈ લોકો ચોવીયાર કરે ને જમવામાં બધું લઈ લે. ચા-ચા દૂધ કોફી બધુય જમવામાં લઈ લે. તો પછી જૈનમાં પછી જે પાણી પીવે ને, તે પાણી પીધા પછી પહી આખી રાત પાણી નઈ પીવાનું. પછી સવારે જ સીધું પાણી પીવાનું, આખી રાત ભલે
અરે મતલબમાં આપડે જમીને-જમીને પીધું હોય પછી જમીને પીધું હોય, પછી આખી થી રાત નઈ પીવાનું એમ સીધું સવાર.
સીધું આખે ઝયાર સવાર નાસ્તો કરીએ ને. ફ્રેશ થાય ત્યારે આપડે પીવાનું જેવું પીવું હોય ઈ એટલે હાલના તકે એવા લોકો છે. થયા જી મે જોયેલા છે મારા નજરે. અને આપડે ગુજરાતી ખોરાકનો જો બીજી તમને વાત કરું ને તો બીજી આપ આપડે ઘણે બધે એમાં વાનગીઓમાં આપડે એનો સમાવેશ કરીએ જેમ કે હું મેં તમને દાળ-ઢોકળીની વાત કરી. તો દાળ-ઢોકળી છે, પછી આપડે મુઠિયા છે, દૂ ધીના મૂઠિયા છે, અ રશિયા મૂઠિયા છે. પછી ઘણી બધી વાનગીઓ આપડે ફરસાણ છે ગાઠિયા છે. પછી સેવ-ગાંઠીયા છે પછી આપડે ચવાણું કરતા હોઈએ ઘરે મમ્મી તમને ખબર હોય તો ઘરે આપડે ચવાણુ નાસ્તો બનાવતા હોઈએ.
હા, આપડે ચેવડોને છવાણુંને આ આ એવું બધું આપડે અ બીજે ક્યાય તમે જાવ ને તો કયાય જોવા નઈ મળે તમને ગુજરાત એમાં આવું જોવા મળશે મતલબ આવું બધું ખાખરા છે, પછી એવી કે ઝી ચેવડો છે, આવું બધું આપડે ઘરે બનાવે છે, મતલબમાં સૂકા નાસ્તો આવા બધાય પ્રકાર ઘરે બનાવે.
સવારના સમયે આપડે ફાફડા-જલેબી પછી આપડે પપૈયાનો સંભારો એનો બધો યુઝ કરતા હોઈએ છીએ. તે એમાં આપડે ગુજરાતીનો મેઈન નાસ્તો કહેવાય ફાફડા-જલેબી પછી આ ઓલુ શું કેવાય, ખી ઓલુ ખી ચું બનાવીએ દાદીમાનું ખીચું તમને સ અ ખબર હોય તો દાદીમાનું ખીચુ બઉ ફેમસ શે. ઈ બહ મને અમારું ફેવરિટ છે દાદી મનું જે ખીચું છે ને. સારો તો આપડા ટાઈમ થવા આવ્યો છે અને આપડે જે ગુજરાતી ખોરાક વિશે આપે ચર્ચાઓ કરીને તમે તમારા જે અનુભવો મારી સાથે શેર કરી એ બદલ તમારો ખુબ ખુબ આભાર.
હા સારું મળીશું બીજા કોઈ પર.
થેન્ક યુ.